હેલો
હે હલો
ચાર બસ મજામાં તમે કેમ છો
સારુ
હા આજે આપડે સાહસિક મુસાફરી ટ્રેકિંગ કેમ્પિંગ અને એડવેન્ચર
વિશે વાત કરીશું
બરાબર
મને બહુ જ સાહસી મુસાફરીનો શોખ ચડ્યો છે ખાસ કરીને ટ્રેકિંગ અને કેમ્પિંગ વિશે ઘણું સાંભળ્યું છે
એ તો ખરેખર ખુબ જ રસપ્રદ વારતાનું બવ છે ટ્રેકિંગમાં કુદરત ને નજીકથી અનુભવવાનો મોકો મળે છે અને કેમ્પિંગમાં રાત્રે ખુલ્લા આકાશ નીચે રહેવાનો આનંદ અલગ જ હોય છે
હા પણ થોડી ભય લાગે છે ખાસ કરીને પહાડોમાં ટ્રેકિંગ કરતી વખતે મુશ્કેલી આવી તો શું કરવું
એ સાચું છે પણ યોગ્ય તૈયારી હોય તો ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય જેમ કે સારો ટ્રેકિંગ શૂઝ પણ સારો ટ્રેકિંગ સૂઝ પાણી ફસ્ટ હેન્ડ ફસ્ટેન્ડ કીટ અને માર્ગદર્શન
હા અને કેમ્પિંગમાં શું ખાસ તૈયારી જોઈએ આપણે
કેમ્પિંગ માટે સ્લીપિંગ બેડ લાાઈટ અને ખાવા પીવાની વ્યવસ્થા જરૂરી છે સાથે હવામાનની માહિતી પણ જાણવી જોઈએ
સાચી વાત છે હવે એડવેન્ચર એટલે ફક્ત મજા કે તેમાં કઈક શીખવાનું પણ હોઈ છે
એડવેન્ચર માત્ર મજા માટે નથી એ આપણને હિમત ધીરજ અને સ્વતંત્રતા શીખવે છે જયારે આપણે નવી પરિસ્થિતિઓ ન સામનો કરીએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે
હા અને ઘરે તમને ટ્રેકિંગ દરમિયાન કોઈ મુશ્કેલી કેવી છે
એક વખત વરસાદમાં વેટિંગ કરતું હોય રસ્તો પલળી ગયો હતો હ ટીમ સાથે હોવાના કારણે સહાય મળી અને અમે સલામત રીતેે પહોંચ્યા
ઓહ સરસ એટલે ટીમ સાથે જવું બધુ સારું લાગે છે તમને
હા ખાસ કરીને શરૂઆતમાં કિમમાં સહકાર મળે છે અને કોઈ મુશ્કેલી આવે તો સહાય પણ મળી રહે છે
સાચી વાત છે હવે તો મને પણ ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાનો ઉત્સાહ વધી ગયો છે
જરૂરથી કર પણ પહેલા નાના ટ્રીપથી શરૂઆત કર તો તેને આનો અનુભવ વધાર અને પછી મોટા એડવેન્ચર માટે જાય માટે જા.
સાચી વાત છે. કુદરત સાથે સમય પસાર કરવાનો આનંદ જ અલગ છે.
બિલકુલ, સાહસ સાહસિક મુસાફર આપણને. જીવનનો સાચો આનંદ અનુભવાય છે.
હા, ગયા વખતે જે આપડે વિચારતા હતા. ખાસ કરીને પહાડોમાં જવાની ઈચ્છા વધી ગઈ છે.
એ તો સારું છે. પણ શું તું કોઈ ખાસ જગ્યા વિશે વિચારું છું?
હમ, હા. મેં સાંભળ્યું છે કે સાતપુડા અને હિમાલય વિસ્તારમાં ટ્રેકિંગ માટે ખુબ સારી જગ્યાઓ છે.
હિમાલય તો અદ્ભુત છે. પણ ત્યાં જવા માટે તારી તૈયારી જરૂરી છે. ઊંચાઈ, ઓક્સિજનની કોમી અને હવામાન બધું ચેલેન્જિંગ હોય છે.
ઓ તો શરૂઆત માટે કંઈ જગ્યા યોગ્ય રહેશે?
શરૂઆત માટે સેલા ટ્રેક પસંદ કર જેમકે ના નાના હિલ સ્ટેશન કે જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ ગુજરાતમાં પણ એટલીક સારી જગ્યા હોય છે.
ઓ તો આપડે કેમ્પિંગ વખ તે સૌથી મોટો આનંદ શું હોય છે?
મારા માટે તો રાત્રે તારા જોવાનો આનંદ સૌથી ખાસ છે શહેરમાં જે આકાશ નથી દેખાતું તે ત્યાં ખૂબ સ્પષ્ટ દેખાય છે.
ઓ. એ તો ખરેખર અદભુત અનુભવ હશે, પણ જંગલમાં જાનવરનો ડર નથી લાગતો?
થોડો તો લાગે ને. પણ નિયમોનું પાલન કરીને મોટા ભાગે સલામત રહે છે. જેમ કે ખોરાક ખુલ્લો ન રાખવો અને અવાજ ન કરવો.
ઓકે, અને ટ્રેકિંગ દરમિયાન ખાવા-પીવાનું કેવી રીતે મેનેજ કરવું?
હલકું અને એનર્જી આપતું ખોરાક લઈ જવું જોઈએ. જેમ કે ડ્રાય ફ્રૂટસ એનર્જી બાર અને પૂરતું પાણી.
અને આપણેે જો કદાચ રસ્તો ભટકી જઈએ તો શું કરવાનું?
તો એ માટે મેપ, કંપાસ અથવા મોબાઈલ જી પી એસ મદદરૂપ બને છે અને હંમેશા કોઈને પોતાની લોકેશન વિશે જાણ કરીને જ જવું
ઓકે અને કેમ્પિંગમાં ફાયર બનાવવું પણ એક ભાગ છે ને?
હા કેમ ફાયર તો મજા વધારી દે છે પણ એ સલામતીથી કરવું જોઈએ અને પછી પૂરેપૂરું બુજાવી દેવું જોઈએ
ઓકે અને એડવેન્ચર ટ્રીપ પછી શું બદલાવ આવે છે માણસમાં?
ખૂબ બદલાવ આવે છે માણસ વધુ આત્મવિશ્વાસી બની જાય કુદરત પ્રત્યે સન્માન વધે છે અને જીવનમાં નાના-નાના મુદ્દાઓ ન મહત્વ સમજાય છે
અને ક્યારેક એવું લાગ્યું છે, કે હવે પાછા જવું જોઈએ?
એક વખત ખૂબ થાક લાગ્યો હતો. પણ પછી વિચાર્યું કે આ પડકાર જ છે ને આપણને મજબૂત બનાવે છે.
એલે એચ પણ માત્ર શારીરિક રીતે નહી પણ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.
બરાબર એ આપણને સકારાત્મક વિચારધારા સમસ્યા ઉકેલવાની ક્ષમતા શીખવાડે છે.
હવે તો હું પ્લાન બનાવીશ જ. કે આવતા મહિને એક નાની ટ્રેકિંગ ટ્રીપ પર જઈશ.
ખુબ સારી વાત યાદ રાખ સુરક્ષા, તૈયારી અને આનંદ આ ત્રણે સૌથી મહત્વના છે.
હા અને હવે મને લાગે છે, કે આ મુસાફરી મારા માટે માત્ર શોખ નહી પણ જીવનનો એક ભાગ બની જશે.
એજ તો સાચું સાચું એડવેન્ચર છે. જ્યાં મુસાફરી આપણને બદલી નાખે છે.
હવે તો મેં ખરેખર નક્કી કરી લીધું છે. કે આ વખતે ટ્રેકિંગ માટે જ જવાનું છે. પણ મનમાં એક પ્રશ્ન છે. એકલા જવું સારું કે ગ્રુપ સાથે?
શરૂઆતમાં તો ગ્રુપ સાથે જવું વધુ યોગ્ય છે. એમાં માર્ગદર્શન મળે છે અને સુરક્ષા પણ વધારે છે.
હા. પણ એકલા જવાની મજા અલગ હશે ને? પોતાને ઓળખવાનો મોકો મળે.
એ વાત સાચું છે. એકલા જવાથી આત્મવિશ્વાસ વધે છે, પણ પહેલા અને અનુભવ મેળવવો જરૂરી છે. પછી સોલો ટ્રીપ વધુ આનંદ આપે છે.
અને ટ્રેકિંગ દરમિયાન સમય મેનેજમેન્ટ કેટલું મહત્વનું છે.
બઉ જ મહત્વનું સવારે વહેલા શરૂ કરવું આરામ અને સાંજ પહેલા કેમ્પ સેટ કરી દેવું. આ બધું પ્લાનિંગ જરૂરી છે.
અને કે સેટ કરવાનું કઈ રીતે શીખી શકાય.
યુટ્યુબ અથવા ટ્રેનિંગ કેમ્પની સ અ સહાય થી શીખી શકાય છે, પણ એક બે વખત પ્રેક્ટિસ કર્યા પછ પછી તો સરળ જ લાગે છે.
મને તો નેચર ફોટોગ્રાફીનો પણ શોખ છે. ટ્રેકિંગ સાથે એ પણ કરી શકું ને
બિલકુલ ટ્રેકિંગ અને ફોટોગ્રાફી એકબીજાને પૂરક છે. સુંદર દ્રશ્યોને કેમેરામાં કે કરવાનો આનંદ અલગ જ હોય છે.
બરાબર.
કેમ્પિંગ વખતે રાત્રે
હલો.
હા કેપિંગ વખતે રાત્રે શું શું કરી શકાય?
હ કેમ ફાયર, ગીતો, વાર્તાઓ, તારાઓ જોવું આ બધું ખુબ યાદગાર બની જાય છે.
ક્યારેક એવું લાગ્યું છે કે કુદરત આપણને કઈક શીખ ખવે છે હા કુદરત આપણને શાંતિ ધીરજ અને સંતુલન શીખવે છે શહેરની ભાગદોડ માંથી દૂર જઈને મન શાંત થાય છે
સાચી વાત છે હવે ટ્રેકિંગમાં સૌથી મોટી ચેલેન્જ શું હોય છે?
શરીર થાકી જાય મન પણ મજબૂ મજબૂત રાખવું પડે આ સાચી પરીક્ષા હોય છે
ઓકે એટલે માનસિક તૈયારી પણ એટલી જ જરૂરી છે જેટલી સારી હોય
હા બંનેનું સંતુલન સફળ ટ્રેકિંગ માટે જરૂરી છે
હવે તો મને લાગે છે કે આ મુસાફરી માત્ર પ્રવાસ નથી પણ એક અનુભવ છે
સાચું કહ્યું
સરસ, હવે આપડે આ સરસ વાત કહી હવે ફરી આવી જેવી કોઈ ટોપિક પર આપડે જરૂર વાત કરીશું
સારું
અબ
સારું આવજો